હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો
મજા તો આજનો ટોપિક છે ઓનલાઈન શોપિંગ વર્સેસ ઓ ઓફલાઈન શોપિંગ એટલે કે ઓનલાઈન ખરીદી અને ઓફલાઈન ખરીદી
હમ
તો એની ઉપર આપડે ચર્ચા કરશું
હમ
હ તો હવે તો કેવું થઈ ગયું છે કે આજના ડિજિટલ યુગમાં ખરીદી કરવાની રીતમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે થોડા વર્ષ પેલા તો લોકો કપડા કપડા પછી કરિયાણું પછી ઇલેક્ટ્રોનિકસ ની જે કઈ ભી આઈટમ હોય પછી અને એવી ઘણી બધી બધી વસ્તુઓ ખરીદવામાં આપડે પેલા બજારમાં જતા પરંતુ પણ આ આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ના કારણે ઘરે બેઠા તે કોઈ પણ વસ્તુ આપણે માંગી શકીએ છીએ તો આથી પ્રશ્ન છે કે ઓનલાઈન ખરીદી સારી કે ઓફલાઈન ખરીદી સારી તમને શું લાગે છે
મને તો એકક્ચુલી કપડા છે કે ઇલેક્ટ્રોનિકસ ગેજેટ છે કે એમાં એમાં મને એવું લાગે છે કે ઓફલાઈન શોપિંગ સારી કેમ કેમ કે કપડાને આપણે ટચ કરીને આપણને કમ્ફર્ટેબલ છે કે નહીં તે ટ્રાય કરીને લઈ શકીએ છીએ અને પછી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાં પણ આપણે ટ્રાય કરીને મતલબ ચાલુ કરીને એને એમ જોઈ શકીએ છીએ કે એ લોકો આપણને વ્યવસ્થિત ચાલુ કરીને આપે છે તો એના માટે હું ઓફલાઈન શોપિંગ પ્રિફર કરું અને બીજું બીજું એ કે જો આપડે અ ઓફલાઈન શોપિંગ કરીએ તો ફેમિલી સાથે જઈએ ફ્રેન્ડ્સ જોડે જઈએ તો આપણે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ તો એના માટે હું એના માટે હું એમ કું છું કે ઓફલાઈન શોપિંગ સારી એમ પણ અત્યારના જમાના પ્રમાણે આપણે આપણને આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપડે બધા બધા જોબ કરતા હોય કે કોઈ ભણતું હોય કે એના માટે અ હવે કેવું છે ઓનલાન શોપિંગ પ્રિફર કરી શકીએ છીએ અને હવે હવે ઓનલાઈન શોપિંગમાં આપને રિટર્ન પોલિસી ભી મળે છે સેવન ડેઝ ની કોઈ કોઈમાં બે ત્રણ દિવસની કે કોઈમાં સેવન ડેઝની કે તો ઓફલાઈન તો ઓનલાઈન શોપિંગ કરીએ તો ચાલે એમ કે આપણને ન ગઈમું તો આપણે રિટર્ન કરી શકીએ
હા
તો ચાલે અને હવે તો કેવું છે કે ઘરે કોઈ મહેમાન આવે તો આપડે તરત જ કે આપણને કોઈ વસ્તુ જોઈતી હોય તો હવે દસ મિનિટમાં અ ડિલેવરી થાય એવી એપ પણ છે કે દસ મિનિટમાં આવી જાય છે આપડે ત્યાં બ્લિંકિટ છે ઇન્સ્ટમાર્ટ છે કે એવી એવી ઘણી બધી એપ છે કે જે દસ મિનિટમાં ડિલિવરી કરે છે તો એ ઓનલાઈન શોપ કોય આપ ક અચાનક કોઈ મેહમાન આવી ગયો ને કઈ બોઈબે તો એ આપણને પ્રોવાઈડ કરાવી શકે છે એમ
હ હા મારા મત પ્રમાણે તો બંનેની પોતાની અલગ અલગ ખાસિયત છે અને પોત પોતાના રિસ્પેક્ટ ઉપર છે તો ઓનલાઈન શોપિંગ ના ઓનલાઈન શોપિંગ ના ફાયદા શું છે કે સૌથી મોટો ફાયદો તો ઈ છે કે એમાં સુવિધા છે આપડે દિવસ હોય કે રાત ગમે અ્યારે ઘર બેઠા આપડે ખરીદી કરી શકીએ પછી બજારમાં જવાની જરૂરી નથી અને ટ્રાફિકમાં સમય બગાડવો પડતો પણ નથી અને લાંબી લાઈનમાં પણ આપડે ઉઊભું રહેેવું પડતું નથી એટલે સૌથી મોટો પેલો ફાયદો તો ઈજ થઈ ગયો કે આપને ફેસિલિટી સારી મળે છે
હા બરાબર છે
આપડે એમ કહી શકીએ કે સમય ની બચત થાય છે
હમ
માત્ર થોડાક જ ક્લિક ના ક્લિકમાં તે આપડણે હજારો પ્રોડક્ટ જોઈ શકી અને અલગ અલગ કંપની ના ભાવ અને ગુણતાની સરખામ આપણે કરી શકીએ છી પછી ત્રીજો ફાયદો એ છે કે આપડે વધુ વિકલ્પો કરી શકીએ દુકાનમાં કદાચ દસ કે વીસ ડિઝઇન હોય પરંતુ ઓનલાઈન હજારો ડિઝાઇન આપણને મળી શકે આપણે જોઈ શકીએ એમાં હજારો ડિઝાઇન અવેલેબલ હોય તેથી તે કસ્ટમર ને પોતાની પસંદગી મુજબ ઈ લોકો વસ્તુ પસંદ કરી શકે
હમ બરાબર છે
એટલે એનો ઈ પણ ફાયદો છે પછી આપડે કહયો કે ડિસ્કાઉન્ટ અને ઓફર આપડે આવી રીતે ઓફલાઈન જઈએ તો ્યાં તો એવું કઈ ડિસ્કાઉન્ટ કે ઓફર કે એવું કઈ હોય નહીિ પણ આમાં ઘણી ઓનલાઈન વેબસાઇટ પર ખાસ સેલ હોય કુપન હોય પછી કેશબેક હોય ડિસ્કાઉન્ટ હોય એવું ઘણું બધું હોય જેનાથી આપડણે ઘણી બધી વસ્તુ ઓછી કિંમતમાં મળી જાય છે એમ
હમ સાચી વાત છે તમારી
ું તો કેવાય ને હોમ ડિલિવરી આપડે ખરીદેલી વસ્તુ સીધી આપડા ઘરે જ આવી જાય છે ખાસ કરીને વડીલ અને વ્યસ્ત લોકો માટે ઈ લોકો ઈ બે બા લોકો માટે તો ખુબ આમ કેવાય ને સારું કેહેવાય લોકો માટે કે ઈ લોકોને કઈ જવું નહીિ અને ઘર બેઠા બધું મળી જાય
હા બરાબર છે તમારી વાત સાચી છે
હા પણ એના જો ગમે એ વસ્તુ ના ફાયદા એ હોય અને ગેરફાયદા ભી હોય તો ઓનલાઈન ખરીદી ના ગેરફાયદા ભી એમ કહેવાય ને છે કે સૌથી પેલો ગેરફાયદો તો વસ્તુ ને ખરીદતા પેલા આપડે જોઈ ન શકીએ કે સ્પર્શી ન કરી શકીએ ને
હા
પછી ફોટામાં સુંદર લાગતું હોય આપણને પણ હવે ઈ રિયલમાં કેવું હોય ઈ તો આપણને ન ખબર પડે એમ ખાલી એક ફોટો જોવાથી
છ
એટલે એક એનો ઈ પણ ગેરફાયદો છે ક્યારેક ઓર્ડર કરેલી વસ્તુ ની જગ્યા એ બીજી વસ્તુ આવી જાય છે અથવા વસ્તુ જ ખરાબ હાલતમાં પોહોંચી જાય છે આપડી પાસેથી આપડી પાસે તો પછી ઈ તે ગેરફાયદા માટે આવું એના લીધે તે આપણેે પાછું મોકલવાનુંને પાછું બધું કરવા ન આખી પ્રોસેસ તો ઈ બધું ઈ ન જ થઈ ગયું પછી બીજો ગેરફાયદો આપ આપણે ઈ કહી કે કે ખોટો અથવા ડેમેજ પ્રોડક્ટ મળવાનો એક્સપિરિયન્સ આપને મળે કે ક્યારેક ઓર્ડર કરેલી વસ્તુ ની જગ્યાએ આપને બીજી વસ્તુ આવી જાય એટલે અને કા તો પછી ખરાબ હાલતમાં પહોચી હોય આપડી પાસે પછી પછી ડિલવરી માટે આપે રાહ જોવી પડે ઓલું આપડે ઓફલાઈન લેવા જઈએ તો આ તરત પૈસા દીધા ને આપડણે લઈ લીધું પણ આમાં તો આપડે પાંચ છ દિવસ ની કે છ સાત દિવસ ની આપડે રાહ જોવી પડે એટલે ડિલિવરી માટે ભી આપડે રાહ જોવાની અને સાઈબર ફ્રોડ બી બહુ થાય છે હમણાં તો હવે તો
હા એ હમ એ વાત સાચી છે તમારી કે ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ બહ થાય છે કે આપણે આપણેે પેમેન્ટ કરી દઈયએ છીએ અને પછી ત્યાં સામેથી કોઈ જવાબ નથી આપતું એ વેબસાઇટ જ અમુક વતે અમુક વખતે તો એવું થાય છે કે વેબસાઇટ આપણને દેખાતી નથી કે જે વેબસાઇટ પર આપણે ઓર્ડર કર્યો હોય કે આપણે પેમેન્ટ કર્યું હોય એ વેબસાઇટ જ આપણને ક્યાંય દેખાતી નથી.
હા જ્યારે, હા જયારે આપણેે ઓર્ડર કરીએ. ત્યારે એ વેબસાઇટ આપને દેખાય તો પછી જેવું આપણે પેમેન્ટ કરી નાખીએ એટલે પછી વેબસાાઈટ આપને દેખાય
હા અને તે અને તે લોકો છે ને લોભામણી ઓફરો ભી આપે છે કે તમે લોકો ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારા આટલા અને ઓફલાઈન તમે કેશ ઓન ડિલિવરી રાખો તો તમારે સો રૂપિયા એસ્ટ્રા હોય તો, આપણે આપડે લાલચ આવી જઈએ છે કે ઓનલાઈન કરીએ તો આપણને સો રૂપિયા ફાયદો થાય ને એમ
હા એટલે એનાથી તે આપડે આપડે ફ્રોડમાન સ્કેમમાન એમાં બ બધા એમાં આવી જઈએ છીએ.
હા
પાંચમો આમ કેવાય ને બીજો ગેરફાયદો ઈ કે ખરીદી ની લત આપને લાગી જાય ઘણી વખત લોકો ઓફર જોઈને જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ ખરીદી લે છે. જેના કારણે પૈસાનો બગાડ થાય છે.
હમ્મ
એટલે એવી ઘણી બધી વસ્તુ છે કે ઓનલાઈનમાં આપને ઈઝી પડે છે સ્માર્ટ છે અને એની ઈજ આપણને પૈસા ભી આપડા બગાડી શકે
હ સાચી વાત છે તમારી અ ઓનલાઈન અને ઓફલાઈન બંને શોપિંગ ના ફાયદા ભી છે અને
અને ગેરફાયદા ભી છે.
હા અને ઓફલાઈન શોપિંગ કરવા આપણેે જઈએ ને તો આપણા આપણા રિલેશન બને છે, મેઈન તો આપણે આપણા ગામમાંથી બજાર માંથી આપણે શોપિંગ કરીએ તો આપણા રિલેશન સારા બને છે કે અસ પરસ હવે આપણે કોઈ કોઈ દુ દુકાન છે તો આપડે ત્યાં શોપિંગ કરવા જઈએ તો આપડે એમ કહીએ અમારે આ દુકાન છે તો એ એ લોકો એ એ લોકો ભી આપડા અ આપડી એડ કરે ને કે આ લોકો અમારે ત્યાંથી લેવા આવે છે તો અમે ભી ત્યાં લેવા એ એ એવા આપડા રિલેશન પણ સારા બને છે.
હા એક તો ઓનલાઈન ખરીદી ઓફલાઈન ખરીદીમાં તો કેવું કે આપણે પેલા તો સૌથી પેલા ફોટો ફટાક ને વસ્તુ મળી જાય આપણી પાસે જેવી આપણે એનેે
તરત જ આપણને જોઈએ એવી વસ્તુ મળી જાય છે પ્લસ આપડે આપણે એને કપડાં લેતા હોય તો આપણે એને ટ્રાય કરીને જોઈ શકીએ છીએ. અને એ લોકો આપણને ફિટિંગ કરી આપે છે કે સ્લીવ્સ ન હોય તો સ્લીવ્સ નાખી આપે છે એ બધું આપણને એ લોકો કરી આપે છે જયારે ઓનલાઈન શોપિંગમાં એ બધું નથી થતું
હા દુકાનદારથી આપડે સીધી વાતચીત કરી શકીએ છીએ. પછી દુકાનદાર અ દુકાનદાર પાસે જઈએ આપડે તો એનો વિશ્વાસ પણ આપડે આવે કે નહી આ કઈ નહી અગર મારથી કક થાહે મારે કાક સ્લીવ નખાવાની છે કઈ પણ થયું હોય ખરાબ આવી ગયું હોય તો આપડે એને પાછું દઈને બીજું એક્સચેન્જ માં લઈ ભી શકીએ કે છ એ
હા
એટલે એના ઘણા ફાયદા છે. બંનેની પણ આપડે બંનેની સરખામણી તો ન કરી બંને પોત પોતાની જગ્યા એ બરોબર જ છે એમ
હમ્મ બહુ સાચી વાત કરી તમે અને તમે સારી એવી ઇન્ફોર્મેશન આપી મને ઓનલાઈન ઓફલાઈન શોપિંગ વિશે તો ચાલો પછી આપણે વાત
હા ઓકે હા ચલોો જય શ્રી કૃષ્ણ બાય
બાય